હા નમસ્તે બેન.
નમસ્તે, જય શ્રી કૃષ્ણ બેેન. તમે કેમ છો?
સારું છે. તમે કેમ છો?
મજામાં બસ. બાકી તો કઈ થઇ ગયો છે. કઈ નથી આજ તો મારે થી મારે કામ ડેલ પડી ગયો છે કઈ કરું મે ઘઉં વગેરે સાફ કીધાસે. જો ધાન મે મારે તો વ જીવડાવ ના અ કાળા કાળા એ પડી ગઈ થઈ. ગયા છે જો ભાઈ મારો તો દિમાગ ખરાબ થઈ ગું છે. એવું પછી સાત વીઘા ક
હમ.
જો સાત કીધાને પછી ઓલો કઇ થશે કઈ કે થોડો ઘણો વહી ગયો કચરો કો સાફ સફાઈ કરવા લાગી છે કઈ કરો મ તો દિમાગી કામ ન કરી એશું
સાચી વાત.
હા. એ સાફ સફાઈ પણ આપણે હા સાફ સફા
હા ઘણી ભારી પડે છે ને થોડુંક ખુલ્લું રહેવા તો બહારનો તો મીટ્ટી આવી જ છે આવી જ છે આ બસ થોડો બાડને વાયરો બાજે નહી તોય ઘણી મીઠી આવે જ નહી.
હમ. અરે આજ તોલ મોસમ ખરાબ થઇ ગ છે તો હવા અવાજે ગઈ થઈ છે વરકા આઈ ગઈ છે એમ તો કઈ એ વણું ઘરમે પૂરો લાપ લપર થઈ ગયો છે હવે કામ કરતાં કરતા અમારે તો પરેશાન હોઈ ગય. ઠીક છે.
સાચી બેન ઘણો પરેશાન હોય છે. અ માણે છે હશે એ હવે છે વાળ જોઈને જોઈને પન બારીશ પન વરસાદ બંધ વે ને કામ કરવા લાગ્યો પણ વ વરસાદ બંધ તો વાયરોવાજે છે ને. સબ બેટી ઘરમાં ભરી જે છે.
ન આજકાલ દોતો સાફ સફાઈ બી જરૂરી છે આપણે એવું તો એને આડોસ પાડોસમાં હો તો એ પહેલી ગાર્ડન વગેરે હોન્ન હોય તરી પણ આપ આપણે તો જેઓ સાખ રોટલી રાખે જરૂરી સ.
હા સાચી બેન સાફ સફાઈ તો ઘણી જરૂરી છે જેન
હા, ને આજ કલ તો દેખો બરકા થઈ ગઈ ન તોડી પણ તો મચ્છર આઈ જાય પાણી જ આમ કઈ મચ્છર થઈ ગયો ન. તો બીમારી ફેલી જાય તો દેખો કચરા કટી અટકી જાય કટી કઈ પાના વગેરે અટકી જાય તો તે જાડું તે કાડું કચરો ચલાવો કોનું તો કામ તો છે ન
કાટે તો પછી બીમાારી હોય જાય છે ન છતાઈ નિરાકર મચ્છર કાટે છે મટર મચ્છર કાટે તો બીમારી હોય જાય છે. તમારું બાળકો કઈ કર્યું છે.
એવ મસ્તી કર ગ્યો થઈ ગ્યો હે પૂરો દિવસ મને માંતો ખઇ ગ્યો કઈ કરું હમ.
થઈ પરેશાન કરી કરીને થઈ જાય પર મારો બાળક મારે તમને ઉભો હોય કે મોબાઈલ થઈ જાય હ હ.
હા, બસ આ
મોબાઈલ મલી છે મમ્મા મોબાઈલ મને બોલ રહ્યું ને મા મોબાઈલ છે જે મોબાઈલ છે જે તો મલી છે તો હ દોડીને જાય છે હા હા.
હા, કઈ ગામે કઈ હજે નથી.
હા, સાચી.
એ દો સાફ સફાઈ તો દેખો આપણા ડાબા ડબલી તે ગોધડા ટાલી વગેરા ધોણસાના હ. એયા જેશે કત કેયા વગેરા તા આવડે દેવણો એ તો કામ છે ના સતયરો
હા, સાચી ભઈ
હમ.
હ કોટર હર્ષ
બસ એ દેખો સાફ સફાઈ તો દેખો આપની આ આપડે તો દેખો સ્કૂલ ચાલુ થઈ ગઈ ના તો બચ્ચા રે બૂટ વગેરા સ્કૂલ ડ્રેસ બેગ વગેરા તો અ ફસાની તોઈ ના તેયા અને તાવડે તેદ દીધા ઠીક ને તો કહીએ કે જો એ તો ઈ અ દ દંડરી વા જો ધૂલ મિ્ટી વગેરા ખાાઈ ગઈ ના તો વા સાફ હોય ગઈ સે.
હા, અ જો ધૂખ ભૂની પડે છે હ તો મ ગાં આવી ગય છે ને તો
હમ હમ હમ.
પી રહ્યું છે જે દો તિન દિન અને લે લો મારું બાળક અત્ર તો નતી જ થ ને. ધરને લેવાની આઈ જ જો બે દો તીન દિન કેય કે પાંચ તારીખ પાંચ તારીખ પેલી તો સ્કૂલની ચાલી છે અત્રિ પડયની ચાલીસ જો વા દો તી મને ટી શું હું પછી જાઉં છે ને પછ થઇ જાય જો પછી પાછો આ વારો મોકોઈ નઈ મળી છે ને
હા નહી હાં પછ ત તે કૌ હોળી અ પેં કે દિવાળી ખચ પાછો સીઝન ઓફ હોય જતી છૂટિયા પડી જાય હમ
તમે સફાઈ મતે તમે સફાઈ મતે કઈ કેફ જાણો છે મારે તો જો ચાલી વાળા દરવાજા છે ને અ મેન ખિડક્યા વગેરા તોબ કહીયે કે જો આપડો છમકો ના કહો તેલ વધારા વગેરા તો ચિકને ચિકના તો તો અ નીકલેય નથી હું કર
સાચુ અરે જાલો ન ઘણો ફસ જાવે ને તો સફાઈ હોય જાય છે તો કઈ છપરી તો રવીશ કોની છે
હા સાચી બેઠ અને પાછા રોટલા ને બી ટાઈમ વે છા ભૂગ લાગી રોટલા સાહણા વધારો હો ને એ અને ટી
હોય તો રોટલા શાકનું કા વધારે કામ વધી જાય છે ને
હમ સાચુ કેય તમે તો દેખો શ્રાવણ મહિના ભી આઈ ગયો છે એ જો સાાવણ મહિનામાં તો આપણે મહાદેવજી સેવા કર તો પછી ઓર બી ટાઈમ મળે નથી જોડું મેહી ગવા થોડી થોડી આ બેવસું થોડી સફાઈ કરું જોવા. હમ
હમ
તુંમને રોટલામે કઈ થઈ જઈ છે
જમવાનું બણાય છે
તમારે અવાજ કમ આવે છે
હા બાયરી ચે
હા બાયરી છે હા
હમ રોટલો હા છાસ તો આપણે જરૂરી જ છે
હમ છસો અને રોટલી શાક, દૂધ ને દહી ને એ તો આપને પેલે છે જેમ
હા સરસ છે કે ભાઈ, છાસ ગરમીમાં આપણે શરીર ના
ન અને જમવાનું થઈ જાય ને, તો એકવાર મીઠાઈ બી તો સઈજ ને.
હા.
હા મીઠું તો જ્યાદા જ પસંદ ને આપણ ગુજરાતી મે સરસ લાગે ને.
અરે હા સસ્તું હોય તમે મારે બાળક ન તો પેલા મીઠાઈસ આવે. કઈ ના કઈ મમ્મી, મિઠાઈ ખ હતી. હા મીઠાઈ બના નથી.
આ સાચી બેન, અને બાળકોને તો મીક્યું જ પસંદ નહી.
હા સાચી વા તમે હમ. ના આપણે તો દખો અ બેસન ચીજ ચાધ હ પસંદ આવેે જ છે. અ તો ઘણી ગાટિયા ભણવું છે ઘણી ઢોકળા. પલા હ થોડું આપણે કઈ એક કિચનમાં કામ ચાલુ ર છે.
હવે તો દેખો સ્કૂલ ચાલુ હો ગઈના તો ટિફનમાં પણ હવે સાગ રોટ
રલન સાઓ ભું ગ સમો ા હો મશા ખૂબસરત સ્વાદ કીધી બેન, અ ટીપન તો રોજ સબ્જી સાક કનું વણું, ટી પણ મે કઈ ભરું કઈ ભરું રોજ ર ટેન્શન ભરીસ છે ને.
સાચી કહ્યું તમે હમ
હમ.
બાકી તમારે સાસુમાંક મજામાં જ છે?
હા સોગ મજામાં છે. હા સર સબ મજામાં છે. મોબાઈલખ કારણ ઓ બાળક વગડીને ધોળવી આપા.
હા પણ અહી કહીએે કે, મોબાઈલ જાસ્ત દાદા દેવ નથી.
વ તો અમે અમારે પાગ થી બેઠો નહી. એ મ્મા મોબાઈલ થ છે મોબાઈલ છીએ મોબાઈલ દેવો છે મોબાઈલ દે છે મોબાઈલ દેવે બાત કર કામ કરું છે ને.
હમ, પખી ખના તો હોય છે ને તો ખોલણા દવાય તમ.
અરે ઓરિ હ. હે છે ને, પણ ટીવી દેખ છે ને એ માતી રે છો દ્યો છે.
હા હા, ઠીક. વાત હતી બેન ફસે.
હ
વરે આપે મળમું અને પછી હા ચલો, પછ વા હા.
હા ઠીક એ. કું ચિલ્લાઈ રહ